હા. કેમ છો?
બસ મજામાં, તમારે કેવું ઘરમાં શાંતિ બાંધી ને?
બસ બસ શાંતિ છે.
હા, કઈ નહિ તો આમ બાર બેઠી હતી. મેં કીધું લાઈ ફોન કરવા દે કામ કરતી હતી.
બરાબર. કયા ટોપિક પર ચર્ચા કરવી છે આજે?
આજે તો આમ ઉત્ક્રાંતિ પર ઇવોલ્યુશન પર
હા.
હા, તો એક ભાઈ બાજુમાં બેઠા હતો વિજ્ઞાનની પુસ્તક લઈને તો આમ મને રસ જાગ્યો તો મેં લઈને બેસીને વાંચતી હતી તો આમને જોયું કે માણસની ઉત્પત્તિ વાંદરામાંથી થઈ છે.
હમ્મ.
અને એમ તો કેવું કે વિચાર કેટલો આવે કે એવો તો કેટલો સમય લાગ્યો હશે, ઇવોલ્યુશન થવામાં કે વાંદરામાંથી માણસ બન્યું
હમ્મ, હજારો વર્ષ લાગે કારણ કે ઉક્રાંતિ તો જે બહુ જ આમ અ એટલી સ્લો પ્રક્રિયા છે, એટલી ધીમી પ્રક્રિયા છે ને કે દેખાય પર નહી આપણને એમ.
હા. અને કેવી રીતે આમ વાંદરામાંથી માણસનું ઇવોલ્યુશન થયું હશે.
હા એ તો એજ ને એમાં કેવું છે કે ઉત્ક્રાંતિ સૌથી પહેલા તો ઉત્ક્રાંતિ ની જરૂરિયાત કેમ પડી એમ. તો અ કેહેવાય ને કે કોઈ પણ માણસને કે પ્રજાતિને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ આપવા માટે જે બહારના જે પરિબળો છે. તો એ જો એને હટ મતલબ કે હાર્મફુલ હોય એના અસ્તિત્વનું નુકસાન પહોચાડી શક હોય તો પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટેની જરૂર પડતી હોય છે ઉત્ક્રાંતિ.
હા અને ઇવોલ્યુશન એટલે તો આમ જીવનસૃષ્ટિમાં લાંબા સમય દરમિયાન થતા ધીમે ધીમે પરિવર્તનોની પ્ર કીયા છે ઇવોલ્યુશન થવામાં બહુ જ સ્લો પ્રોસેસ છે હા અને આ પ્રક્રિયા દ્વારા તો આપણેે આમ નવા જીવન સ્વરૂપો ઉત્પન્ન થાતા હોય છે જોતા જ હોઈએ છે આજકાલને આમ રોજિંદા લાઈફમાં પણ આપણે આમ જોતા હોઈએ છે. અને એના કારણે આમ જૂની જે જાતિઓ હોય એમાંમ ઘણો ફેરફાર જોવા મલતો હોય છે.
હા એ તો ખરું
હા ને ઈવોલ્યુશન તો આમ જીવ વિજ્ઞાન નું એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે જે પૃથ્વી પરના વિવિધ જીવોની ઉત્પત્તિ અને વિકાસને સમજાવતો હોય છે.
હા તો ત કીધું ને કે વિકાસ ને સમજાવતું હોય છે તો એ તો સાચી વાત છે કારણ કે કોઈ અ જયારે કોઈ પણ પ્રજા કે જાતિ જયારે ક્રાંતિ પામે કે જયારે એનુલ્યુશન થાય તો એ જે એ પહેલા ઇવોલ્યુશન પહેલા જે હતું એ એના કરતા એનામાં કોઈ ખાસિયત આવી હોય છે ફોર એક્ઝામ્પલ આપણે ઇવોલ્યુશનની માણસમાં વાત કરીએ તો માણસ માં વિચારવાની શક્તિ આવી માણસતામાં નવું સર્જન કરવાની શક્તિ આવી માણસોને તરીકે ખાવુ જોઈએ શું ન ખાવુ જોઈએ પછી સંક્રાંતિની દેન છે કે બે પથ્થર ઘસીએ તો અ આગ ઉત્પન થાય તો એવું બધું જે છે એ ઉત્ક્રાંતિ દિન છે એમ અને એવી રીતના જ અ એવોલ્યુશનમાં આપણે જોઈએ તો પ્રાણીઓ જે છે. ઋતુમાં કે કોઈ થ્રેડ થી બચવા માટે પણ પોતાનામાં ઘણા બધા ચેન્જીસ લાવતા હોય
હા અને ઉત્ક્રાંતિ ન તો સિ સંત આપડે ચાર્લ્સ ડારવિન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો
હા
અને ડારવીન ના અનુસાર તો એવું કહેવામાં આવતું હતું કે પ્રકૃતિમાં જે જીવો પોતાના પર્યાવરણને અનુકૂળ હોય છે તેઓ વધુ સારી રીતે જીવી શકે છે અને પ્રજનન કરી શકે છે ને આવનારી પેઢી લાવી શકતા હોય છે
હા
હા અને એનું કેવું એવું પણ હતું કે આમ જે ડોમિનન્ટ હોય
હમ્મ
પ્રભાવિત હોય એ આમ ટક પી શકે છે. પણ જે આમ એટલું પ્રભાવિત નહીં હોતું એ આમ, પ્રકૃતિ સામે આમ ટકી રહેતું નથી.
હા, એ તો, અ એ તો સાચી જ વાત છે ને, કે મનુષ્યમાં પણ એજ વ સ્તુ છે ને, કે જે મનુષ્ય અ વધારે પોતાની જાતને પોતાનું પ્રભુત્વ દર્શાવી શકતું હોય બીજી પ્રજાતિઓ પ્રત્યે, એ મનુષ્ય પછી અ કહેવાય ને કે પાવર બ, બીજી ભામાં આપણે શુદ્ધ ભાષામાં કહીએ કે જેનો પાવર વધારે હોય એ જી , તો એ તો બધી બધી જગ્યાએ એવું જ હોવાનું.
હા.
તો એ પોતાની અસ્તિત્વ ટકાવી રાખવા માટે દરેક માણસ, દરેક પ્રજાતિએ, માણસ જ નહીં, પણ પ્રાણીઓએ પણ અ શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ બનવું પડશે એમ શારીરિક રીતે, માનસિક રીતે
હા અને ઇવોલ્યુશનના કારણે તો આમ પૃથ્વી ઉપર અસંખ્ય પ્રકારના છોડ અને પ્રાણીઓ ઓનો વિકાસ થયો છે.
નવી નવી પ્રજાતિઓ આવી છે.
ફોસિલ્સ લઈ લો, પછી તુલનાત્મક શરીર રચના, અને આનુવંશિક અભ્યાસોમાં, ઉત્ક્રાંતિના મહત્વપૂર્ણ પુરાવા પણ રહેલા છે. અને ઉભ્યાસમાં તો અભ્યાસમાં તો ખાસ ફોસિલ્સ એનું આમ, ભણવામાં આવતું હોય છે.
હા ફોસિલ્સ થી જે છે ને, આપડે કોઈ કેટલું વર્ષ જુનું છે
હા
પહોંચ્યું હશે, કે કયા સમયગાળા દરમિયાનનું
હા
જાણી શકતા હોઈએ છે.
હા એ એક સારી બાબત કેહવાય ટેકનોલોજીના દ્વારા કે આપણે આમ કેટલું જૂનું છે, એ જાણી શકીએ. અને ઇવોલ્યુસન સન તો આપણને આમ સમજાવે છે કે, તમામ જીવોનો કોઈને કોઈ સામાન્ય પૂર્વજ રહ્યો હોય છે, કોમન એન્સીસ્ટર.
હા, અને ઇવોલ્યુશનમાં આપણે ઘણા બધા અસ્પેક્ટ પણ ભનતા હોઈએ છે. જેમ કે પેરાસિટીઝમ, સિમ્બાયોસિસ.
હા
કોમ્પિટિશન
હા
તેને શું શું કેવાય એમ.
હા?
બરાબર, તો સમજાવશો જરા?
હા, એટલે સિમ્બાયોટિક એટલે આમ, બે પ્રજાતિ હોય એકબીજા સાથે આમ કોમ્પ્રોમાઈઝ કરીને સાથે જીવન વિતાવતા હોય બંને એકબીજાને ખોરાક અને સહારો પૂરો પાડતા હોય
હા
કોમ્પિટિશનમાં તો કેવું થાય કે કોઈ એક વસ્તુને લઈને બે પ્રજાતિઓ વચ્ચે કોમ્પિટિશન થાય
હા
અને મોસ્ટલી એ વસ્તુ તોમ આમ ખોરાક હોય રહેઠાણ હોય એના લઈને થાય છે ખાસ આમ ખાસ તો
હા
એના લીધે એક પ્રજાતિ ની કોઈ એક પ્રજાતિને આમ નુકસાન પણ સહેવું પડતું હોય હોય છે કા તો એ પ્રજાથી જ નાશ પામતી હોય છે
બરાબર
એલ્યુશનમાં તો આપડણે જોઈએ ને તો મેં પુસ્તકમાં વાંચ્યું હતું કે
હમ
એક ટાપુ હતો જ્યાં ખુદ ડાર્મિને જામ ઓબ્ઝર્વ કર્યું હતું કે ઘણી બધી આમ પક્ષીઓ એક જ કેળા ઉપર પર ફોકસ રહે તી હતી હવે એક જ બધા એ એક જ વસ્તુ ને ખાય તો પછી એ કોઈ ના કોઈ ટાઈમે તો ખૂટવાનું જ છે અને એના કારણે એ પછી ફળ છે કે કસાને લ લઈને ફ્રૂટ ને લઈને આમ એની ઉપર ડિપેન્ડ થતી થઈ તો એના જે ચોચ આવે જે ચાંચ આવે એમાં રવોલ્યુશન જોવા મળ્યું હતું એમાં ઘણો ફેરફાર આમ જોવા મળ્યો હતો
બરાબર
આપણે ઉત્ક્રાંતિ ને લઈને ઉદાહરણ લઈ શકીએ
બરાબર પછી એમાં હોય છે કે પ્રીેટર પ્રી રિલેશનશીપ જોવા મળે છે કે જો અ પ્રિડેટર જે હોય એ અ પેલું જે પ્રેને પકડવા માટે કોઈ મતલબ એના ફીચર્સમાં કોઈ બદલાવ લાવે તો પછી જે પ્રે જે છે એ પણ પોતાના ફીચર્સમાં બદલાવ લાવતું હોય છે ઉદાહરણ લઈએ કે ચિત તો છે એની સ્પીડ વધારે હરણ ને પકડવા માટે તો પછી સમય જતાને પણ પોતાનું અસ્તિત્વ ટકાવી જ રાખવાનું હોય છે ને તો પછી એ એના માટે પછી પોતાની સ્પીડ વધારી દેશે એમ
હા અને સમય જતા પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે છે ને જીવોમાં નવા લક્ષણો વિકસે છે જે તેમના અસ્તિત્વ ચકાવી રાખમાં ઘણું ઉપયોગી સાબિત થાય છે
બરાબર
અને ઇવોલ્યુશન એ આમ જીવન જીવસૃષ્ટિના વિકાસની સતત ચાલતી પ્રક્રિયા છે તે હાલ પણ આપણે હાલ અહીિયાયા બેઠા છીએ પણ કોઈને કોઈ જગ્યાએ તો કોઈ પણ આમ સેલમાં લઈ લો કે પ્રાણીમાં લઈ લાવ કે કોઈના પ્રાણીના જીનમાં લઈ લો ત્યાં તો ઇવોલ્યુશન ચાલુ જ હશે અને તે પૃથ્વી પરના જીવનની વિવિધતા અને તેના ઈતિહાસને સમજવામાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે
હા એ તો અત્યાર આપડે જે હતા અ્યારથી અત્યારથી કેવાય ને કે આપણું ઉત્પત્તિ સમુદ્ર જીવન માંથી થયું છે પાણી માંથી થયું છે એ અને સૌથી પહેલા કહીએ તો પૃથ્વી એક ધગ ધકતો આગનો ગોરો હતો
હા
કેટલાય વર્ષો સુધી વરસાદ પડ્યો પછી એ ઠંડી બની પછી એનામાં જીવની ઉત્પત્તિ થઈ પેલા સમુદ્ર જીવનમાં પાણીમાં જીવ આવ્યા પછી ધીમે ધીમે જમીન પર આવ્યા પછી જમીન માંથી પછી આપણેે વાંદરા આયા પછી વાંદરામાંથી આપડે તો આટલી આખી લાંબી સ્ટોરી જેમ આપડે ઉપતે ન એ અને કરાતે
અને આવું આમ કેવું આપણને આમ રસપ્રદ લાગે આવું જાણવામાં
અને ઇવોલ્યુશનમાં તો આપણે હાલ જોઈએ ને તો જીરાફની લાંબી ગરદન
હમ
એક જાણીતું ઉદાહરણ છે કેમકે પેલા તો ઊંચા વૃક્ષો હાલ છે. તો એ ઊંચા વૃક્ષો સુધી પોતાને આમ ખોરાક મેળવવા માટે અને પાંદડા ખાવા માટે અ થોડું મહેનત તો કરવી પડે એના લીધે એની ગરદન એટલી આમ મોટી થઈ ગઈ છે ને લાંબી કે એના માટે આમ સારું રે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રને ખોરાક મેળવી શકે.
હા.
અને હાલમાં તો આપણે આમ જોતા હોઈએ તો છોડમાં પણ ઘણા પ્રકારના આમ પા આડા ફ્લાવર જોવા મળતા હોય છે.
હા.
હા સારું સારું ચલો ઇવોલ્યુશનમાં તો આમ ઘણી બધી વાતો છે જે આપડે કરી શકીએ છીએ કોઈ દિવસ આરામ થી વાત કરીશું.
હા હા.
સારું.